હા જય માતાજી.
શું કરો?
નઈ નઈ જો બેઠી શું નવરી થઈને તમે શું કરો?
હું છું હવે આ ઢોકળાનુ પલાયળું હતું ને, તો મેં કીધું લઈ કરી છું.
છે ઠીક હા શું કરે ભી ભાણીભા?
એક બેન ગયા છે એ કપાનારને એક બેન રમે છે.
કોણ?
હમ.
હું કેતી આ વખતે વેકેશન માં જ કઈ જાવું છે ફોરવા?
હાલું જાય કે.
ત્યાં દ્વારકા ઈ બાજુ ઈ બાજુ જાવશે કે? દ્વારકા. કે એ બાજુ જાવ કે, હા તો જાશું આપડે વેકેશન, હા હા ઈ. ટ્રેન માં હારું પડ્યા છોકરા વાળાનું.
હા એમ.
હા.
કીધી તું એને ધોપાને મેં કી તું કે આવ્યું ને ક્યાક જાય. ત્યાં કેવું સો રસ એમ, ઓલો બીચ બનાયો છેમ. શું બધા ફોટા રાખી સે?
ત્યાનોને હ કેવ હ હા એમ ત્યા બધા જાય કેવા અ્યાં એ બીજ ના ફોટામાં બધા પાડીને રાખે
હા તો મેં કીધું ક્યાં જોવા જેવું છે. એ ઓલાઈન કેતા તા જીજાજી કોને. ખબર ગયા છે ને તો એમ કે રાતે કે આમ બો સરસ લાગે સે ઈ કે એમ લાઈટુનુને એવું સેને કા તો ડેકોરેશન એવું કંઈક તો.
હમ હા તવે બદલી ગયયો અમે તો છ હું છઠું બંધી ને ત્યા પ્રવાસમાં ગી ત્યાં તો આટું બધું નહોતું.
એટલે આ ઓલું કાઇક દ્વારકાથી જે બેટ દ્વારકા જાયને કાક ત્યાં પુલ બનાવ્યું હશે. હું એમ કઇક પછી છે ને મોદી કદાચ એને કાક ઉદઘાટન કર્યું તું મને બવ નથી ખબર. કોઈક આવ્યું તું એનું કઈક ઉદઘાટન કયરુ તું. તો ઇ કેય કે હું પેલા જો બેન ના ઘરે જો હતી ને તાર કેહતી તી ને કે દ્વારકા એક વખત જાવું છે એમ, તો એ જે ભાઈ બંધ નથી કોઈ એને હરી પૂનમ ભરવા જાય એક એક કે બે વાર ગયા ત એમ. તો એમ કતા ત કે કે રાતે સરસ છે એ કે લાઈટને એમ, કે રાતે મજા આવી એમ તમે કીધું કઈ ગોટ જાય. તો એમ કે બધા, હા બધા હારે હોય ને તો મજા આવે ઓલ એકલા એકલા જાવય ન કરતા તો એમ. તો
હમ. ના્યા જ્યાંથી, અ અમે પ્રવાસ માં ગયા ને તો ત્યારે દ્વારકાથી છે ને બીડ દ્વારકા કા મોલા મોડી માં બેસી ને જવાનું હતું. ત્યારે પછી કઈ બયનું નહોતું એમ. હા. અમને એમ લઈ ગયા તા.
તો તમને હોડીમાં બેહીન લઈ ગયા હતા?
બેહી ને લઈ ગયા તા બે
ઠીક ના કર એમ. છોકરાઓને એવું હોય ને કે નાના કેહેવાય તો કદાચ ન લઈ.
હા ના નામનેલા ગયા તા. અને અમે હોળી માં બે ધ્ઞાન દીધી તો દરિયામાં એટલા કબૂતર કવું તો કે કેટલા કબૂતર ઉડે ઉપર, એટલે ઉપર ઉડે ને, હા એ કેટલા કબૂતર ર અને આમ ચણ બધા તો ચણી એટલે હાથ માં નાખી. અને પછી આમ આ હાથમાં રાખે ને તેમ આમ ખાવા આવે હાથમાં.
તે આમ આપડે દરિયામાં હોડીગ બેઠાની કબૂતર
હા હા કબૂતર ખાવા આવે ઉપર ઉડતા હોય ને, તમે હાથમાં રાખી ને તો કબૂતર ત ખાવા આવે.
ઠીક તો તો હારુ કેવાય, રોકી ત્યાં પછી કઈ ક લું હલા નું રૂકમણીજી નું કલું. રુકમણી નહી ઓલાનું છ ને કઈ રુકમણી છે મંદિર છે કે આશ્રમ છે? ઈ પછી કાકલું નાગેશ્વર કઈ. સે
હા હા નાગેશ્વર. હમ્મ અર પછી દ્વારકા બેડ દ્વારકા એ બધું બાજુ બાજુ માં એ બધું. હા હા એક કદરોદમાં બધું.
હા, તોમ મેં કીધું કે એમ કે જોવા છે એવું બધું હારું છે બહુ એમ.
જોયા જેવું સારું છે સોમનાથ.
હમ્મ ને આ સોમનાથ ની તો આની તો ખબર છે આપડે એમ કે દ્વારકાથી બે દ્વારકા જાય.
હા, હા.
કે હારું સે.
હા, હવે તે એમ કેતા થે ને દ્વાર ક ઓલી સોનાની લંકા અલા ઓલું કેવું કેવાય નગરી સો હા સોનાની નગરી ઓલી હા હા કરશે એનાને ત્યાં રસ્તો કરશેને એમ કર-કરતા તા બધાએ
એટલે રસ્તો બનાવશે?
હા, એટલે એમ કેતા દરિયામાં રસ્તો દરિયાનો હા એટલે એ નગરી જોવા માટે ઈ કે રસ્તો બનાવવાના છે એના એવું બધું વચમાં આવતું તું એમ ફોનમાં એ.
ઠીક.
હા.
ચાવશે જો મેળ આવે
હા. જાઉસ
અમે ગયા તા, પણ ત્યારે તો જો ને તો અમે ખાલી સે ને અહ શું ને ઓલાન સગાઈ જોવા ગયા તા ત્યારે ગયા તા ને.
હા ન્યાં જ પછી
પણ એટલે એમ આમ ગયા તા ખાલી પણ ઈ તો મંદિરે દર્શન કરી ને પછી, ઈચોલી ટ્રેન આવીને એમાન એમા પાછા આવ્યા તા કારણ કે ચાર વાયગાનો તો ટાઈમ હતો.
હા. ઓલું તો ભલે ને આપડે એક આ ખો દી અને એવી રીતના બધે, બે ત્રણ દી થાય ને ન્યાં બધે જોવાય ને એમ બધે એમ.
ફરવા માટે હોય તો એમ જાઈએ તો નો વાંધ
હા એમ, હમ્મ. ગોઠવી ક્યાક આપડે વેકેશન ના ખાઈ દીદી ને. પછી આ ભૈલાન બધા જાય બધા.
હા એ બધા વેગ આહારમાં જ
હા એમ તો વધારે મજા આવે.
ફ લુચાવ વિેની કરતા
હા એમ, એટલે બે જણા જાય ને કરતા બધા હોય તો હરખ હરખા હોય તો મજા આવે.
હા એમ, અને આમ અ ઓલું. ફેર પડે.
હા એમ.
આ તો રિઝર્વેશન કરાવી તી એટલે કઈ વાંધો નહતો પણ તોય એમ. ત્યાં તો આ કીડી હ કદાચ વરસતીની થઈ હતી કે નહોતી થઈ એવું કઈ ક્રીસા છે, હા મને હા ઓ સ્કાય કલરનો ફ્રોક પહેરાયવું હતું.
હા હા. હા હા હ છે ત્યારે ઈ નાના હતા ત્યારે તો જો ચાર વર્ષ ના
થઈ ગયા હા પાંચ પાંચમું વરસ હાલી બેન અમારે ઓલુ ઓલી કરવાની છે મૂર્તિ તિષ્ઠા
કોણ હા ઓલા નીને લાલ પ્રિયા બાપુ હા જાય રામ બાપુ
તો એકવીસ બાવીસ ને ત્રે હા ત્રણ દિવસ છે. હવન ને એવું સા ની વીસ તારીખ બપોર પસી ચાલુ થાશે હવન એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસનું સે.
છેક હવન હે ને
હા પછી ડાયરો ને એવું હશે એવું કેય છે પણ પસી એવું કઈ બહુ નક્કી નથી થયુ ડાયરાની કઈ ખબર નહી કારણ કે અમે ઈ જાયરામ બાપુ, ન્યા જાય ને તો કોઈ દિવસ જઇ, આમ જો એ લોકો જઈમાં વગર ન આવવા દે ને, આપણને આમ જાય ને તો કે હાલો બેહી જાઓ બેન. આમ કેટલું આપણને માન આપ પે ઈ લોકો ન્યાં. આ ઉસરળ ગામ સ
હા, હા છેન. મને લઈ જાજો હું આવું ને ત્યારે.
તમ આવો ને ત્યારે આપડે એક વખત જાશું.
હા એમ.
પશી અહીંયા આવે તો હવે અહીંયા આમ અમારા ગામના સે, પણ ઈ ન્યા જઈને એવું ઓલું કર્યું સે, તો હવે ઈ લોકો બધા આયા આવે તો ખરા ને. કાઈક આખું મંદિર જ છે ને એમ નવેસર થી નવું બનાઇવુ સ
હા, હા એટલે મૂર્તિ પ્રતિષ્ઠા કરે
હા. એટલે હા સાડા ત્ર તણ દિવસનો હવન સે ઈ રીતે સે.
હા, હા. તમે બેસવાના સો કે?
હું કહેતીતી એન પપ્પાને, તો કે આ નાની સે ને એમ કેતાતા, તો મેં કીધું કે અલે એમાં કાક પૈસા ભરવાના સે પછી બેહવાનું સ. ર મેં કુ પણ આપણા ગામ નનું છે તો જોય છે રેશે નહી ર
હા એમ છે ને ભોલા લેવા એક બેધ એટલે વાંધો ન આવેમ.
એટલે જો ત્રણ દિવસ નો હો બન છે એટલે ત્રણ હડ વીસ તારીખે બહુ પછીથી ચાલુ થાય. પછી એકવીસ તારીખ બાવીસ તારીખ ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખ થ છે એમ કે જ્યારે પૂરો થાય ત્યારે.
હમ.
ત્રીસા નું તો ચોવે ન વાંધો આવે. મોટી થઈ ગઈને ભલેને કરતા ચવન માં બેઠા હોય તો આવી ને આટો મારે પાછી હોય જાય તો એને ન વાંધો આવે એમ.
નાચો ના ના કેવાય ને. પણ એમ કે આખો દિ ન હોવાન માં હોય એટલે
એટલે ઓલાને એક એક તોરા અંયા જે કાકીમાં થાય ને એનો ફોન આવ્યો હતો. એક એક એક કેલા એ કી હશે આકા સાહેબી.
હા.
વહુ ને બેહવું હોય તો પૂછજો જો, તો મેં પસી ઈ કે બે દિવસ જ છે બેન એમાંય તે કટલાક નામ થઈ ગયા ને પસી હવે જો લખાવું હોયન તો વેઇટિંગમાં નામ બોલે.
છેક એવું સેન હા, હા.
તો લખાય નાખ.
હા એમ. ઈ તો વેટિંગમાં આવે તો વેટ
એટલે હું કાઈક કરશું, એમ નહીં કઈક કરશું મેં કીધા આમાં મ રહેશે. નહીં રહે?
હા એમ. રેત તેન માતાજી ના ઓલા મા લા વેશ જયારામ બાપુમાં. હા એમ.
તો એ અમાર તો આરું આય સે ને લું બોવ લાગે એમ. ખબર ને ન્યાં કરતા તડકા વધારે પડે અહિયાં, તોય તે ઓલા ના પાન થી નવડાવશું ને
એટલે નહી વાંધો આવતો હોય. હા, હા, હા, કેસ ડાન પાન. એન-એન શું કરવાનું પહેલા?
એ કેસુડાનશે ને હે, હું તો રાતેનો પલાતી બધા એમ કે રાતે પલાર દેવાના પર આખી, રાત પલ્લે તે નિયોત પેલો આમ આપડે આમ હદસર નું કેવુંલે હળદર કેવું પીળું હોય એવું પીળું પીળું પાણી થઈ જાય પણ આમ ચોટ ટેની હાથમાં આમ શરીર માં ચોટી છે એમ ની.
હા હા હા એટલે વાંધો ના તમારી બાજુ એમ હા એ.
હા એને પલાળ દેયો ને એટલે પસી પસી પાણી થી એને નવડાવવાનું. મેં હુલામાં એક વિડીયો જોયો તો એમાં એ વ તો એમાં તો પણ શું કર્યું તું ખબર? એનું પાણી કરીને એનુંસ સાબુ બનાઈવો તો.
હા હા સાબું એને આટલે આ બસ
પછી હા એનું કક એલોવેરા લય પછી એનું ઓલું આનું પાણી કર્યું પાણી કરી પછી એનું સાબુ બનાવ્યો, પછી એને સૂઈકવો. પછી એમ કે તમે છો એનાથી ઓલું કરો ને સ હાથ મોટું ધોવો ને તો છોકરાઓને લૂ નો લાગે એમ.
હા, હા.
પણ હું તો આ ને નવડાવી જ દઉં સું એનાથી.
હા એમ. ઓલું તોય સાબુ કરતા તો અત્યારે આમનમ હારું એમ.
ણ કે એન પપ્પા લઈ આયવા તા ને તો એક જબલું ભરી ને એય તે રાયખા જ છે મે. તો રોજે‌ નવડાવું ને તો એક ઓલું મોજું આવે ને એની અંદર નાખી દઉં, એટલે એનું પાણી થઈ જાય, એટલે ઈ કલર એનું બહાર આવે, એવી રીતે.
હા એવી રીત ના કરે ને?
પછી એનું જો ઈ ભૂકો થઈ જાય તો આખું પાણી બગડે કે નહીં? હા એમ એટલે. બધું પસી એન મારે નવડાવી કેમ? એટલે ઈ મોજું માંથી, આનું ખાય ઓલી ખાશે. હા એન દઈ દેશ. હા. કોણે દીધી? ઠીક વાંધો નહીં. એ ઓલા બા જું મા રેય સે ને એ ગુલ ફી દઈ ગયા એમ. તે કે આ ખાઈ, મે કીધ કોને, હા એમ કે કોને દીધી, તો કે એન મમ્મી સ એને ન્યાં બધાયન વેચી છોકરાવ ને બધાય ને.
છે.
એટલે. નાના છોક રાને આ ચૈતર મહિનો હાલે ને!
હા, હા એટલે બધાય ને ઓલું કરે ને. છે. બોલો તો બીજું.
બસ કાઈ નહી
અચ્છા કાઈ નહીં જો બેઠી. તી હોય.
સે બાપુ કરેશે?
હા ના એટલા એ બહાર બેઠા છે.
હા, તો પછી ઓલું કરી નાખજો.
હા, એ હા વાંધો
કરું
એ હા છે એ માતા છે.